હેલો-
હલો હલોો હાલો
અવાજ લેટ આવે છે
હા આવે છે આવે છે કેમ છો મજામાં
હા મજામાં તો આપણો ટોપિક છે અ આપણે અલગ અલગ જિલ્લાઓની વાત કરીશું આજે જેમ કે- માની લો કે ગુજરાતની જે સ્થાપના છે એ- ઓગણીસો છપ્પન માં મહાગુજરાત આંદોલન થયું હતું. અ તેના શું કેહેવાય કે મેન વ્યક્તિ તેના મતલબમાં મહાગુજરાત- આંદોલનના જે પ્રણેતા છે તે- શું કેવાય તે વ્યક્તિ નું નામ તો મને ભૂલાય ગયું છે. એને મ- આવે છે પછી ઓગણીસોને સાઠમાં આ એક મે- ઓગણીસોને સાહીઠ માં ગુજરાત રાજ્યની સ્થાપના થાય છે. અ તે સમયે ગુજરાતમાં ટોટલ ચૌદ જિલ્લા હોય છે. આ જેમાં અમદાવાદ અમદાવાદ- વડોદરા સાબરકાંઠા બનાસકાંઠા અમરેલી રાજકોટ ભાવનગર- સુરત ડાંગ- અ ટાંગ પછી અ ખેડા આ- એવા બધા ટોટલ ચૌદ જિલ્લાઓ હોય છે. અને ત્યાર પછી- તેમાં ધીમે ધીમે મતલબમાં એકમાંથી એક જે મોટો કોઈ જિલ્લો હોય છે. જેમાં વહીવટ કરવા માટે મુશ્કેલી થતી હોય છે જેના કારણે- એક જિલ્લામાંથી તેના ભાગ પાડી અને બે અલગ અલગ જિલ્લા બનાવી દેવામાં આવે છે. અને આમ કરી કરી કરી અને હાલમાં- ચોત્રીસ જિલ્લાઓ થઈ ગયા છે તો તમારું શું કેવું છે આ ટોપિક વિશે-
બરોબર બરોબર તમે જેમ વાત કરી કે ભાઈ આપણે ગુજરાતની સ્થાપના એક મે- ઓગણીસો સાઠ ના રોજ એક મહાગુજરાત આંદોલન ના ભાગરૂપે રવિશંકર- મહારાજ દ્વારા જે સ્થાપિત કરવામાં આવી છે તો એ મહાગુજરાત- આંદોલન કાર્યક્રમ હેઠળ રવિશંકર મહારાજ છે તેના હસ્તે- આપણે ગુજરાતની એક ભવ્ય સ્થાપના કરવામાં આવી હતી કે જે આપણે- અ મહારાષ્ટ્ર જે પણ એક રાજ્ય છે તો એના- માંથી બોમ્બે જે છે આપણે મહારાષ્ટ્ર તરીકે જાણી તું બોમ્બે- તો બોમ્બેમાંથી આપડણે- ગુજરાત છે તે અલગ કરવામાં આવ્યું હતું અને ઓગણીસો એક મે ઓગણીસો સાઠ- ના રોજ ગુજરાત ની સ્થાપના કરવામાં આવી હતી- અને વાત કરીએ કે આપડા ગુજરાતની અંદર એક એવો રાજ્ય એવો જે જિલ્લો છે. કે જે ગુજરાત ની સ્થાપના વખતે એની સ્થાપના કરવામાં આવી હતી- અમરેલી જિલ્લો પણ એક- એવું કહી શકાય કે જે એક મે ઓગણીસો સાઠ ના રોજ એની પણ એક સ્થાપના- થય હોય એવું જાણવા મળ્યું છે એટલે એ પણ એક સારો- ફેક્ટ કહી શકાય કે ગુજરાતની સાથે જ એક જિલ્લાનું કે જે જિલ્લો છે. તો એનું પણ એક સ્થાપ- ના દિવસ તરીકે એક ઉજવામાં આવતો હોય છે એટલે એ પણ એક ખુબ જ એક- સરસ વાત કહી શકાય છે અને ધીમે ધીમે આપડા જે- અ મનુભાઈ પંચોળી કરીને છે તો એનું પણ ખુબ જ- એક યોગદાન રહ્યું હતું અને ત્યારબાદ આપડા કનૈયાલાલ મુનશી દ્વારા પણ- ઘણી બધી એવી કલાકૃતિ ક્ષેત્રે ઘણા બધા એવા આગળ- જે વધ્યા છે. જેમ કે આપડે ઘણા- એવા પુસ્તકોને લખ્યા છે જેમ કે પાટણ ની જે પ્રભુતા છે. જય સોમનાથ છે જય ગિરનાર છે તો એવા ઘ- ઘણા બધા એવા જે પુસ્તકો છે કે જે ગુજરાતની સ્થાપના દિવસ- નિમિત્તે ઘણા બધા એવા પુસ્તકોની- અ રચના કર કરનાર જે કનહૈયાલાલ મુનશી છે. એ પણ એક ભારતમાં મોટું એક એમનું યોગદાન હતું, અને પોતે પણ ઘણા બધા એવા જે અહ સરદાર પટેલ છે, કે ભઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે તો એમની સાથ થે પણ પોતે મળેલા છે, અને ઘણો બધો દેશના અહ વિકાસ માટે પોતાનો ફાળો છે તે નોંધાવ્યો છે, અને નોંધપાત્ર આવનારા દિવસોમાં ઘણા બધા લોકો એને યાદગાર કરશે એવી પ્રેરણા છે મારી. તો શું કેહેશો તમે એના ઉપર?
અહ હા બરોબર છે. ગુજરાત રાજ્યની સ્થાપના અમદાવાદમાં જે ગાંધી આશ્રમ હતું સાબરમતી આશ્રમ, ત્યાંથી કરવામાં આવી હત તી, અને ગુજરાત રાજ્ય નું ઉદઘાટન રવિશંકર મહારાજ ના હસ્તે કરવામાં આવ્યું હતું. અહ આ એજ રવિશંકર મહારાજ છે જેમણે આ આપણું રાષ્ટ્ર ગીત જે છે વંદે માતરમ એની રચના કરેલી છે. અહ અહ અને અહ રવિશંક શંકર મહારાજ મૂળ બંગાળના હતા. પરંતુ છતાં પણ એમના હાથે ગુજરાત નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કારણ કે એ એવો એટલા મહાન વ્યક્તિ હતા એટલા માટે. અને જ યારે આપણે જિલ્લાની વાત કરતા હતા એમ તો જ્યારે અહ અત્યારે હાલમાં ચોત્રીસ જિલ્લા, એમાં નવો જિલ્લો હાલ બે હજાર પચીસ માં ભૂપેન્દ્રભાઈ પટેલ ના સમયમાં જ એડ થયો છે, જે અહ વાવધરાત કરીને અહ જિલ્લો છે, જેમાં ટોટલ ચાર તાલુકા આવેલા છે. આવું નાનો અમથો એક જિલ્લો છે જે આ ઉપર ગુજરાતમાં, ઉત્તર ગુજરાત સાઈડ અહ મતલબમાં અહ બનાસકાંઠા માંથી અલગ પાડી, અને કચ્છની બોર્ડર સાઈડ આ નવો જિલ્લો એડ કરવામાં આવેલો છે. અને આવી જ રીતે અહ સૌથી વધુ જિલ્લા નરેન્દ્રભાઈ મોદી જે સમયે અહ ગુજરાત ના મુખ્યમંત્રી હતા, અહ આઈ થિંક બે હજાર એક થી બે હજાર ચૌદ સુધી, જ્યાં સુધી તે પ્રધાનમંત્રી બન્યા ત્યાં સુધી તે ગુજરાતના મુખ્ય પ્રધાનમંત્રી પદે રહ્યા છે ત્યારે અહ બે હજા આ નરેન્દ્રભાઈ મોદી મોદીએ અહ ટોટલ આ કદાચિત અહ દસ થી બાર જિલ્લાઓ નવા એડ કર્યા હતા. એમાં જયારે ગુજરાત બન્યું ત્યારે ટોટલ ચૌદ જિલ્લા હતા. ત્યારે અહ ગુજરાત ના સૌ પ્રથમ મુખ્યમંત્રી અહ જે હ તા, અહ નામ તો મને ભૂલાય ગયું છે પણ અહ એના પછી જયારે આ જે નવા મુખ્યમંત્રી આવેલ છે તે અહ સૌ પ્રથમ જિલ્લો ગાંધી અહ ગાંધીનગર એ એડ કરે છે. ગાંધીનગર જિલ્લો મહેસ સાણા નો થોડોક ભાગ અને અમદાવાદ નો થોડોક ભાગ એમ કરી, અને અ એકદમ મિડલમાં ગુજરાતના સેન્ટરમાં બનાવવામાં આવે છે અને એના જ કારણ જે ગાંધીનગર છે તે હાલમાં ગુજરાત નું પાટનગર છે. અહ એમ આ પંદરમો જિલ્લો બને છે ગાંધીનગર અહ આ આવી રીતે, અહ હું કેવાય કે, અને પછી અહ ઘણા આવા બધા જિલ્લા એડ થાય છે. અહ અને એના પછી જે પચીસ મોો જે જિલ્લો જે છે તે પાટણ એડ કરવામાં આવે છે અને બસ ત્યારથી જ છવ્વીસમાં જિલ્લા થી નરેન્દ્રભાઈ મોદી જિલ્લા બનાવવાની શરૂઆત કરે છે છવ્વીસ થી લઈને તેત્રીસ સુધી સુધી એલર્ટ ટોટલ સાત જિલ્લા નરેન્દ્રભાઈ મોદી ના સમયમાં બને છે
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે ભાઈ અ એક ગાંધીનગરની આપણે પાટનગર તરીકેની રચના કરી છે તો અ શરૂઆતમાં જયારે આપણે ગુજરાતની સ્થાપના થઈ તો આપડે સૌથી મોટું કહી શકાય કે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો અમદાવાદ અત્યારે ખુબ જ વિશાળ છે તો અમદાવાદમાં પેલા આપડે પાટનગર હતું અમદાવાદ એમ તો પછી ધીમે ધીમે જયારે અ આપણેે હાઈ હકોર્ટ ની જયારે રચના કરવામાં આવેલી તો હાઈકોર્ટ ની રચના પણ એક અમદાવાદ તો ખા તો ધીમે ધીમે પછી આપડી જે ગુજરાતની એક ન્યાય આપી શકે એવી એક વિધાન સભા છે તો એ વિધાન સભા છે એનું જે નામ કાર્ય છે વિઠ્ઠલભાઈ પટેલ છે તો એના નામ ઉપર થી આપ આપણે એ વિધાન સભાનુંું નામ છે તે ઘોષિત કરવામાં આવેલું હતું તો એના આપણે ભાગરૂપે આપણે તયારે અમદાવાદમાં આપડી વિધાનસભા કેમ કે પાપનગર હોય છે તો ત્યાં વિધાનસભા હોલ જરૂરી છે એટલે એના ભાગરૂપ કે વિધાનસભા છે અમદાવાદ ખાતે આવેલી હતી તો ધીમે પછી ગાંધીનગર એક એવું સી હતું કે જે ગાંધીજી ના નામ ઉપરથી પાડી શકાય કેમ કે ગાંધીનગર એક હરિયાળુ હતું અને એક વ્યવસ્થિત નગર હતું અને ખુબ જ જે એક સુંદર અને રમણીય શહેર હતું તો તેના માધ્યમ દ્વારા પછી ગાંધીનગર નામ પાડવામાં આવ્યું ગાંધીજી ના હસ્તે કેમ કે ગાંધી નગર છે અમદાવાદ ની નજીક જ આવેલું છે અને અમદાવાદની અ કહી શકાય કે પૂર્વ બાજુ છે ગાંધીનગરની ર રચના કરવામાં આવેલી છે એમ ગાંધીનગર ની રચના હાલ જ હજી બે હજાર કહી શકાય કે બે હજાર તેર આજુ બાાજુ કે કહી શક એ ગાંધીનગરની જે રચના છે આપડા જે નરેન્દ્રભાઈ મોદી છે તમે વાત કરી કે ભાઈ મુખ્ય મંત્રી તરીકેની ફરજ ગુજરાતમાં બજાવતા હતા તો તે પ્રમાણે જે ગાંધીજી ના નામ ઉપર થી ગાંધીનગર ની જે રચના એ કરવામાં આવી હતી એમ એટલે એ પ્રકારે કહી શકાય કે ગાંધીનગરની રચના એમને કરી છે તમે શું કેશો એના વિશે
અ હા બરોબર છે અને ગાંધીનગર એકદમ ગુજરાત ના મિડલ માં પડે છે અને ત્યાં અ એના કારણે ત્યાં જ તે આપણું જે અલભાઈ ભવન છે ત્યાં જ્યાં ગુજરાત વિધાનસભા કાર્યરત છે. તે ગાંધીનગરમાં એટલા માટે જ રાખવામાં આવી છે અને એટલા જ માટે ઓગણીસોને એકોતેર માં ગાંધીનગરને ગુજરાત નું પાટનગર બનાવવામાં આવ્યું છે. અને જારે ગ ગુજરાતની સ્થાપના થઈ તે સમયે ગુજરાતનું પાટનગર અહમદાબાદ હતું અને ત્યાર પછી જ્યા ઓગણીસો ને એકોતેર માં અ અમદાવાદ ને દૂર કરી, અને ગાંધીનગરને ગુજરાત નું પાટનગર બનાવવામાં આવ્યું છે, અ જેના કારણ કે તે મિડલમાં છે, અને ત્યાંથીને સરળતાથી વહીવટ થઈ શકે છે, અને ગાંધીનગર આખું એક ન્યૂ સિટી છે જે અ સિંધુ સંસ્કૃતિથી પેરે થઈને બનાવવામાં આવી છે, સારું આપણે નેક્સટોપિક પર પછી વાત કરીશું.
ચાલો મળીએ ચારો